અવાજ આવે છે મિત્રો
હા આવે છે મિત્રો
શું કરો છો?
કઈ નઈ આરામ. તમે?
બસ હમણાં જ ખાઈને બેઠો છું.
બરાબર
તો કેવું ચાલી રહયુ છે જીવન?
જીવન તો સારું ચાલી રહ્યું છે. તમારું?
બસ મજામાં આપડે.
અત્યાર તમે ક્યાં છો?
અત્યારે કોલેજ.
કોલેજમાં.
હન
કોલેજમાં રજા નથી પયડી?
રજા રજા ખુલી ગઈ. હમણાં તો કોલેજ ચાલુ થઈ ગઈ બધી.
બરા
તો મિત્ર તમે ફ્રી છો કે?
હન અત્યારે તો ફ્રી છું. તમે?
હું પણ ફ્રીજ છું મ તો એટલા માટે જ મેં કોલ કર્યો કે ફ્રી હોય તો ચાલ ને આજે આપડે આરોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરીશું.
હન
તો તમે મને માહિતી આપશો આરોગ્યને સ્વચ્થછતા કેમ રાખવું જોઈએ. અને કેવી કેવી રીતે પાલન કરવું જોઈએ.
હન આપું.
આરોગ્ય એ માનવ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વિકાસ થાય છે. સારું સ્વસ્થ હોય તો વ્યક્તિ ઉત્સાહ પૂર્વક અભ્યાસ, નોકરી, ધંધો અને અન અન્ય કાર્ય કરી શકે છે. બીમાર વ્યક્તિ ન પોતાનું કામ કરી કરી શકે ન તો જીવનનો આનંદ માણી શકે. તેથી દરેક વ્યક્તિ પોતાના સ્વસ્થની કાળજી લેવી જોઈએ. એટલે આરોગ્ય આપણા માટે ખુબ મહત્વનું છે.
હા તમારી વાત તો સારી સાચી જ છે. કારણ કે દરેક માણસ પોતાના જીવનમાં સુખી અને તંદુરસ્ત રહેવા માંગે છે. પરંતુ સારું સ્વસ્થ જાળવવા માટે માટે માત્ર દવા પૂરતી નથી. તેની સાથે શરીરની ઘરની અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા રાખવી પણ એટલી જરૂરી છે મિત્ર કારણ કે જો આપણે રોજ સ્નાન કરીએ. હાથને સાબુથી સારી રીતે ધોઈએ. સ્વચ્છ કપડા પહેરીએ શુદ્ધ પાણી પીએ અને સ્વચ્છ જગ્યાએ તૈયાર થયેલો ખોરાક ખાઈએ તો ઘણી બીમારોયથી આપને સરળતાથી બચી શકીએ. અને આપણું શરીર પણ સ્વસ્થ રહે છે. અને આજકાલ તો ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે પોતાના સ્વાસ્થ તરફ ધ્યાન જ નથી આપતા સમયસર ભોજન નથી લેતા પૂરતી ઊંઘ નથી લેતા, કસરત પણ નથી કરતા જેના કારણે ધીમે ધીમે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. અને એનાથી આપણને જ આપને જ આપણને જ આપણને સાઈડ ઇફેક થાય છે. અને એ સાઈડ ઇફેક્ટ આપણને પછી ખુબ નુકસાન થાય છે એના માટે જે આપણે કમાઈએ છ છેીએ એના પૈસા એમાં. જતા રહે છે એટલે આપણને ખુબ જ ધ્યાન રાખવું જોઈએ આપણે સ્વસની અને સ્વચ્છતા માત્ર પોતાના શરીર સુધી જ મર્યાદિત નથી. કારણ કે જો આપણે ઘર શાળા ઓફિસ રસ્તા. જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખી કચરો ગમે ત્યાં ન ફેંકીએ. અને કચરા નો યોગ્ય નિકાલ કરી તો આખું વાતાવરણ સ્વચ્છ રહે. અને રોગચાળો ફેલવાની શક્યતા પણ ઓચી થઈ જાય છે. તો મિત્ર તમારા વિસ્તારમાં એવા કોઈ સ્વચછ અભિયાન મતલબ સ કચરા પેટીઓ છે જેમાં લોકો કચરા પેટીમાં નાખતા હોય છે.
હા મારા વિસ્તારમાં એવું જ છે.
નગર નગરપાલિકા દ્વારા મળે કચરા પેટી વગેરે જેમાં લોકો ઉચલો નાખતા હોય છે જેથી સ્વચ્છ પર્યાવરણ બ્યા ઘર અને આસપાસના વિસ્તારમાં હંમેશા સ્વચ્છ રાખવા માટે કચરા. પેટી આપેલ છે પણ તેનો અમુક લોકો જ ઉપયોગ કરે છે. પણ આપણે કચરો હંમેશા કચરા પેટીમાં જ રાખવો જોઈએ અને તેનો યોગ્ય નિકાલ કરવ જોઈ
સ્વચ્છ પર્યાવરણ બનાવવું ખૂબ અગત્યનું છે.
સરકાર પણ તેમાં ખૂબ મોટી ભૂમિકા આપે છે. આરોગ્યની સ્વચ્છતા જાળવવામાં સરકાર અને સમાજની બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સરકાર દ્વારા સ્વચ્છ અને જાગૃતિ કાર્યકમો આરોગ્ય સેવાઓ રસીકરણ અને સ્વચ્છ પાણીની સુવિધા આપવામાં આવે છે દરેક. નાગરિક પણ જાહેર સ્થળોની સ્ રાખવાણ જવાબદાર નિભાવવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓ એ પ. ણ તેમાં ભૂમિકા આપવી જોઈએ
વિદ્યાર્થીઓ શાળા અને ઘરની સ્વચ્છ રાખવું જોઈએ તેઓ પોતાના મિત્ર અને પરિવારને પણ સ્વચ્છતા વિશે જાગૃત કરવા જોઈએ. વૃક્ષારોપણ સફાઈ અભિયાન અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લઈને સમાજ સમાજમાં સારો સંદેશ આપવો જોઈએ આપણે. જેથી આપણી આસપાસ સ્વચ્છતા રહે
સ્વચ્છતા એટલે શરીર ટકળા ઘર શાળાની કાર્યસ્થળ અને આસપાસ ન વાત વાતાવરણ સ્વચ્છ રાખવું તે આપણે કરવું જોઈએ.
તો તમારું મિત્રો શું કેહેવું આ બાબત
હા તમે વાત તો સાચી કરી છે. અને મારા મત પ્રમાણે હું કહું તો દરેક વ્યક્તિ એ રોજ થોડો સમય ચાલવું. કસરત કરવી યોગ કરવો અને કોઈ રમત ગમત રમવી કારણ કે નિયમિત શારીરિક પ્રવૃત્તિથી સરેજ મજબૂત બને અને મન તાજુ રહે છે. અને ઘણી બીમારી ઓથી બચી શકાય છે સાથે સાથે પૌષ્ટિક અને સંતુલન આહાર લેવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે લીલા શાકભાજી છે ફળ, દાળ દૂધ અને અન્ય પૌષ્ટિક ખોરાક શરીરની શ જરૂર શક્તિ આપે છે જ્યારે વધુ તેલ વાળો ઉપહારનો જંક ફૂડ વધારે ખાવાથી સ્વસ્થ બગડી જાય છે. અને આપણને નુકસાન ખુબ વધારે આપે છે. તો આજના સમયમાં લોકો સ્વચ્છતા વિશે જાગૃત તી વધી રહી છે. પરંતુ હજુ પણ કેટલા લોકો રસ્તા પર જ કચરો ફેંકે છે. અને ગુટકા જેવા ઘણા બધા એવા વસ્તુઓ ખાય ને ગમે ત્યાં તૂકે છે અને જાહેર સ્થનો ને ગંદા કરે છે જેના કારણે બીજાને પણ તકલીફ પડે છે. અને અનેક પ્રકારના રોગો ફેલાઈ શકે છે. તો મિત્ર આપણને ધ્યાન રાખવું જોઈએ કે કોઈ રસ્તા પર કચરો ફેકે કે ફૂકે કે એવું વસ્તુ કરે જ્યાં આરોગય ને નુકસાન પહોંચાડે કે પર્યાવરણ ને નુકસાન પહોંચાડે તો એ આપણને રોકવું જોઈએ કારણ કે એ આપણને જ નુકસાન કરે છે. અને બીજું એ કહેવું કે બાળકોને પણ નાની ઉંમરથી સ્વસ્થ રહેવાની હાથ ધોવાની, દાંત સાફ કરવાની નગ કાપવાની અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની સારી ટેવ પાડવી જોઈએ. જેથી તેઓ મોટા થઈને પણ સારી આદતો જાળવી રાખે. કારણ કે, બાળકોને પણ આપણેે જો નાનપણથી જ એવા સંસ્કાર આપીશું ને તો જ એવા મોટા થઈને એ સ રા ગુણ લાવશે બાકી તો આજકાલના બાળકો તો આપણને ખબર જ છે. જે મોબાઈલમાં જ પડી રહે છે તો એવા સંસ્કાર આપણને લાવવા જ નથી. અને નાનપણથી જ આપણને સારી સારી વસ્તુઓ બાબતો શીખવા વી જોઈએ અને બીજું તો સરકાર પણ ઘણા સરકાર પણ એવા ઘણા બધા અભિયાન ચલાવે છે પરંતુ માત્ર સરકારથી ના પ્રયત્નોથી વધુ શ મળે કારણ કે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજજીની સ્વચ્થતાના જાળવે તો એ એનું એક મલબ પ્રોબ્લેમ ગનાય તો આપણું ગામ છે શહેર છે આખો દેશ સ્વચ્છ રાખવો એ આપણા પર જ આધારિત છે એક એક માનસ સફાઈ રાખી તો જ આખો દેશ સાફ રાહ રહેવાનો છે તો મિત્રો તમે એવા પગલા કહેશો કે જે આખા દેશ કે આપણને આખા ગામની સફાઈ સાફ રાખવી શકાય.
હા પણ સ્વચ્છ સ્વચ્છતા રાખવા માટે પેલા તો આપણ ઘરથી શરૂઆત કરવી જોઈએ. નાનો મોટો કચરો આપણા કચરા પેટીમાં નાખવા જોઈએ. જેથી તે કચરો બહાર ન પડે અને ગંદકી ચિના ફે ભાઈ
મોટા ભાગે લોકો કચરો બાર ખા કોરી જગ્યા પર લાગતા હોય છે જેનાથી ગંદકી ફેલાય છે ત્યાં આપણે નાખવું ન જોઈને. જેથી કચરો મોટા પ્રમાણમાં ન ફેલાઈ પ્લાસ્ટિક નો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પછી પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તેને ગટરમાં ગટરમાં પાણી પડે તે રીતે તેની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ જગ્યા ગટર ભરાયેલી હોય તો તેને ખાલી કરવું જોઈએ. આપણે આજુ બાાજુ ના મહાનગરપાલિકાઓ ગ્રામ પંચાય તો વગેરેમાં ફરિયાદ કરવી જોઈએ તો કચરો રોજે સફાઈ ન થતી હોય તો
શાળામાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજવા જોઈએ જેથી થી બાળકો પણ તે અંગે જાગૃત બને જેથી તેઓ પણ ના-નાના ત્યારથી જ સારા પગલાઓ તરફ વળે સ્વચ્છતા રાખે. માનવ જીવન પર ખુબ સારી અસર પડે વિકાસ સારો આપણો થાય.
હા મિત્રો તમારી વાત તો સાચી છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે આરોગ્ય અને સ્વચ્છતા એક બીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે કારણ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સારું સ્વાસ્થ રહેવાની શક્યતા વધારે હોય છે. જેતી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સ્વચ્છ અને આરોગ્ય સૌથી વધુ મહત્વ આપવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે તો મિત્રો આટલો સમય આપવા બદલ હું આભાર માનું છું તમારો.
તમારો પણ હભ
હા.